હાલો.
હ બોલો હા આવે છે, આવે છે, હા બોલો કઈ ની આ બસ શાંતિ છે, બસ ગાય ભેંસા નું કરીએ છીએ.
એવું એમ અને કોલેજ જઈને આવ્યા એમ?
હા જઈને
અ અપ ડાઉનમાં તો તકલીફ તો પડતી જ હશે.
હા બઉ તકલીફ પડે અપ ડાઉનમાં લગભગ હશેને સાડા ત્રણ વાગે છૂટીએ તો ઘરે લગભગ સાડા છ વાગે આયે સાડા ત્રણ વાગે છૂટીયે ત્યાંથી પકડવાની હોય રિક્ષા રિક્ષા પકડી અને બસ સ્ટેન્ડ જઈએ એટલે સાડા ચાર વાગે બસ આવે એટલે સાડા પાંચ વાગે જુના ડિસા ઉતારે પછી અડધો કલાકમાં હોય એટલે કમ્પ્લેટ સાડા છ વાગે ઘરે આવે
હમ બરાબર આ તો જોુવ જે કેવું હે કે આમ તો આપણને એવું લાગે મુસાફરી જે કરીયે એકદમ સારું હોય પરંતુ દરરોજ તમે મુસાફરી કરો તો એ એ માટે પેલું તકલીફ વાળી થઈ જાય અમુક ટાઈમ મુસાફરી કરવા જઈએ ને તો થોડુંક એવું સારું રે કઈ થાક ને ઊંઘ ને એવું બધું દુખાવો થઈ શકે પરંતુ આમ મજા આવે આપણને એમ અમે પણ ઘણી જગ્યા અમુ ટાઈમેથી ફરવા જીએ ને ત્યારે ટ્રેન કે લાંબો રૂટ હોયને તો બસ વગેરે લય જે ટિકિટ બુક કરી લીએ એમ તો એમાં જે લાંબો રૂટ હોય ને તો ત્યાં આગળ આપણને થોડીક મજા આવે પરંતુ જો આ તમે જે કોલેજ જાઓ છો એવરીડી જે જવાનું હોય જેના કારણે એટલા બધા સ્ટુડન્ટ હોયને બસ માં જગ્યા મળે ન મળે બસ આવે ન આવે એટલે આવી બધી સમસ્યાઓ ઘણી બધી સર્જાતી હોય તેના કારણે અમુક ફાયદા પણ છે, પરંતુ નુકસાન પણ છે.
હા નુકસાન પણ ઘણાય છે, એટલે તમારે જગ્યા ના મળે તો ઉભા ઉભા આવવું પડે એ અમુક ટાઈમ છે, નેરા બસી બી ઉપભા રાખતા નહી
હમ.
એટલે છે, ને તમારે છે, તમારે ફરજીયાત બસ સ્ટેન્ડ જવું જ પડે
હા હા એ બસ સ્ટેન્ડ પણ ઘણું બધું દૂર છે, એમ
હા બસ સ્ટેન્ડમાં વાત હાચી કરી મતલબ કે વહેલા સવારે છે, ને મારે લગભગ છ વાગે ઉઠી જવો જોઈએ અને સાડા છ તો કરી અને ઘરથી લગભગ સાડા સાત વાગે નીકળવું પડે પછીય મારે જૂનાડીસા આવા માટે હું થોડું ગામમાં ર હવ એટલે દસ રૂપિયા ઓ તો મતલબ સાધન કરીને આવવું પડે પછી મળી જાય સમથિંગ સાત અને પચાસથી મળી જાય દાહોદ વાળી
હમ હમ એવરી ડે જે ખર્ચો પણ વગેરે એવો થતો હશે કારણ કે દરરોજ ભાડું જે ચૂકવવાનું હોય બસપાસમાં તો અત્યારે જે સરકારે સુવિધા લાવી છે. તે સારી છે, તેનાથી તમારે એવો ફાયદો થઈ શકે છે, પરંતુ જુઓ જે અ બીજા કોઈને મુસાફરી એવરી ડે તમે કરો અને કદાચ આવો બસ બસ સુધી સુવિધા ન હોય તો ઘણું મોઘું પડી શકે છે. કારણ કે આપડે જો ડીસાથી જે પાટણ આયે તો એકસ એક્સપ્રેમાં લગભગ કેટલું પાસથ રૂપીયા એવું કઈક ભાડું છે, અને લોકલમાં તો પિસ્તાળી કે એવું કઈક
મન ખબર હોય તો મ સુધા હા વાત સહાચી તમારે ડી ડીસાથી જાવું હોય ને પાટણ તો લગભગ પોસઠ રૂપિયા જેટલું લાગે એક્સપ્રેસમાં
હાં
અને પ્લા જા આવવા જવાનું લગભગ અ એકસો તીસ રૂપિયા જેટલો લાગે
હાં એકસો તીસ રૂપિયા એટલું શકે છે એટલે કોઈનો જે સામાન્ય મુસાફરો હોય તેમણે તો પાટણ દિશાથી પાટણ જઈને આવું. એટલે એકસો તીસ રૂપિયા એવો ખર્ચો થઇ છે પરંતુ જે સ્ટુડન્ટ અપડાઉન કરે છે તેમના માટે તો કંઈક એવું સારું બને. સુવિધા છે એમ જે કોલેજ વગેરે કોઈ જતા હોય તેમના માટે તો એવી સારી સુવિધા છે એટલે
હમ્મ અઢારસો ને પંચોતેર રૂપિયા લાગે ત્રણ મહિનાના બસ પાસના એક્સપ્રેસના
હમ્મ બરાબર તો તો એમાં તમને ન ઘણો બધો ફાયદો સાઈઠ મેં એક વખત જાણ મને મળી હતી કે તમે જે પાસ કઢાઈ દો તો તેમાંથી તમને લગભગ સાઈઠ કે સિત્તેર ટકા જેટલો કંઈક ફાયદો થતો હોય છે. એટલે એ એક સ્ટુડન્ટ માટે એ સારી સુવિધા છે. પરંતુ અત્યારે એ સુવિધા અને બીજી સુવિધા એ કરવાની છે કે રે ગ્યુલર જે બસો હોય તે બસોની સં માં થોડોક વધારો કરવાની છે કારણ કે જે અપડાઉન કરતા હોય ને વિધાર્થીઓ તેમને સમય સમય જે સમય છે બસો વગેરે મળતી નથી એમ અને બીજા પણ સામાન્ય લોકો પણ અપડાઉન કરતા હોય ને સ્ટુડન્ટ પણ અપડાઉન કરતા હોય તેના કારણે સંખ્યામાં વધારો થાય અને બસ માં જગ્યા પણ મળતી નથી. એવું બધું ઘણી વખત થાય અત્યારે હું જોઉં છું અમુક ટાઈમ માં મા રે તો જો હું પેલા અપડાઉન કરતો હતો પરંતુ મને થોડીક એવું તકલીફ જેવું લાગે એમ કારણ કે જે સમય નો બરબાદ ઘણો બધો થતો તો જે અપડાઉન કરવામા જેના કારણે હું તો અઈયા પાટણમાં સ્થગિત થઈ ગયો. એટલે અઈયા જ રહું ને એટલે મારે અ જે અપડાઉન કરવાની સમસ્યા હતી એ તો મટી ગઈ પરંતુ મને ખબર છે કે આપણે અપડાઉન કરતા હોય તો અમુક ટાઈમ કેવું થાય કે એટલી બધી ભીડ હોય ને બસ આવે ત્યારે બધા ધક્કા મુુકી કરતા હોય છે. આવું જીવન દરરોજ જીવીએ તો આપણને એવું સારું ન લાગે મુશ્કેલી
વાત વાત હાચી ધક્કામુુકી માં ગમે તારે આપડે લાગી જાય તો પસી આપડા નુકસાન કરે આજ અથવા પગ ભાગી જાય તો
હા હા એ પણ વાત સાચી અને આપડે જ્યાં જગ્યા ઉભા રહિએ છીએ ત્યાં તમને પણ ખબર છે. કે કઈ છાયદા જેવી તો કોઈ પણ સુવિધા પણ નથી જે ટી વી કે ગરમી કેવી લાગતી હોય છે
હા ટી વી તમે વાત હાચી કર જે છાયડો હતો ઈ પણ કપાઈ ગ્યો અને આલમાં ખુબ છે જ નહી મતલબ કે છાયડા કરતું સુવિધા છે
હા એ સુવિધા નથી ને જે જે પબ્લિક છે તે ત્યાં ઉભી રહે છે, પરંતુ શું કરે આ જો કેવી ગરમી પડી રહી છે. છતાંય આજુબાજુ ક્યાંય એવું પણ નથી કે તમે છાયડે ત્યાં ઉભા રઈ હ થઈ શકો જે પેલા હું જયારે અપડાઉન કરતો તો ને ત્યારે એક ઝાડ હતું નાનું કે જેના છાયડે અમુક પાંચ દસ માણસો ઊભા રેતા તા પરંતુ એ પણ એક સમય બાદ કોઈક પોસ્ટર લગાવવાનું હતું એટલે તેના કારણે એ પણ કાપી નાખ્યું. એટલે આ કોઈ યોગ્ય વાત નથી એમ.
વાત હાચી હા. અને જો તમે જો બ-બસસ્ટા-બસમાં અપડાઉન કર ને તો મારે દોઢ થી બે કલાક તો લાગે. અને એ બે કલાક તમે જો તમે જે પાટણમાં રેતા તમારી જેમ તો તમે તમારા મિત્ર અથવા ગમે તે ઓડોમાં તમે જઈ શકો. એટલે છે ને તમારે આટલો ટાઈમ બચી જાય. એટલે તમારે સે ને સ્ટડીમાં તો ત તમે તમારો ટાઈમ છે ને ઈ ફાળવી શકો.
હા હા એ હા એટલે જ મેં આવું કર્યું છે.
અચ્છા અને વેહેલા છે ને તમે થોડો તમારે એવી મોડા ઉઠવાની આદત હોય તો ચાલી જાય તમે લગભગ નવ વાગે આ ઘરથી નીકળો તો નવ વાગે શું નવ વાગે ઉઠો તો તમે નાઇધોઈન ચા બા નાસ્તો કરી ને તમે દસ વાગે કોલેજનું લેક કચર ચાલુ એટલે તમે ટાઈમસર પહોંચી જો.
હમ્મ હા એટલે અહિયાં જે નજીક રહીએે તેમાં આવા ફાયદા હોય જેનાથી બીજું પણ હા હા અને કેવું છે કે જો. હા બોલો.
અ તમા જ નવું નવું ગ હોય એટલે તમે તો શાંતિથી એકદમ તમે આવે માઇન્ડ મગજ એકદમ શાંત હોય એટલે તમોન છે ન બધું યાદ રે એકદમ. સ્ટડીમાં અને અમાર શું ધક્કા મુક્કી થાતા થાતા ઊભા ઊભા બસમાં આવે પાટણ. એટલે થોડું તફલીક પડે.
હા હા એ તો તકલીફ પડે ને અહિંયા આપણું ડીપાર્ટમેન્ટ છે જે છે એ પણ લગભગ બે કિલોમીટર જેટલું તો અંદર છે એટલે તેના કારણે ટીબીથી છેક ત્યાં સુધી પણ ચાલતું જવું પડે બધા સ્ટુડન્ટને. એટલે તેના કારણે પણ એટલે તમે સમજી શકો કે જે સમયનો બરબાદ ઘણો બધો થાય છે જે સમય બરબાદ થાય છે એમ. અને બીજું પણ વિદ્યાર્થીઓ છે તેમને ચાલવાનું પણ ઘણું બધું હોય છે.
હમ્મ.. વાત સાચી કે છો અને તમારે આ શું કોઈ લેક્ચરમાં ચલાવી તો યા નઈ.
હા હા જો. પેલું તો આપડે હતું જે જે બીઆર સરનું તે એમણે અ પેલું જે શોટિંગ આવે ન તે કરવાનું હતું પોગ્રામમાં. હા હા એરે. પેલા એરે વાળો જે સાારો પ્રોગ્રામ કરાયો તો. અને ત્યારબાદ શોર્ટિંગ કરાયું તું અમને. એટલે શોર્ટિંગવાળું તો અમને એ ટલી બધી માહિતી જ નતી. છતાંય અમે ટ્રાય કર્યો પરંતુ થોડી એરરો આવતી તી. અને ત્યારબાદ સમય થઈ ગ્યો એટલે અમે છૂટાય છૂટા થઈ ગ્યા.
અચ્છા એમાં કરવાનું તો એવું હોય એરે બનાઈ અને જે પ્રીન્ટેબ અને લુપ એક સ્ટેટમેન્ટમાં લખવાનું હતું.
હમ. હમ.
હમ અને બીજું કોઈ લેક્ચર બીજા નંબરનો લેકચર કેનો?
બીજા નંબરનો લેક્ચર લગભગ તેમનું નામ શું છે? અ જે સિસ્ટમ એનાલિસસ જે વિષય આપણને સર ભણાવે છે ન હા હા તેમનું હતું
હા તો એમાં તો સિસ્ટમ એનાલિસ વિશે વાત કરી હશે ન?
હા હા જે સિસ્ટમ ન એવું કે નુકસાન જેએ ફાયદા અને નુકસાન એવું પણ જણાવ્યું હતું કે તમે સિસ્ટમના ફાયદા કેવા છે કે તમે સમય બચાવી શકો છો. કોઈ કાર્યન તમારે જે સરખી રીતે પૂર્ણ કરવું હોય તો તેના માટે સિસ્ટમ જે બનાવવામાં આવે છે અને સિસ્ટમને બીજા પણ જે વાત કે તમે કઈ- કઈ સિસ્ટમ હોય તો આપડી જે એજ્યુકેશન સિસ્ટમ હોય જે રેલવે સ્ટેશનમાં સિસ્ટમ હા ટ્રાફિક સિ
હોસ્પિટલ સિસ્ટમ
હમમ.
એ રોજ ત્રીજું લેક્ચર
ત્રીજું લેક્ચર આપડે જે કેઆઈસી સરનો હતો
એ હોય છે.
હા
એમાં તમારે કેટલી કંઈ એક બાાયનરી અને એક સર્ચિંગ,
હા બસ બાયનરી ને સર્ચિંગ ચલાવીને એક આજે શોર્ટિંગ છે, તેની ડેફિનેશન અને તેની ટાઈપ્સ જે ઇન્ટરનલ અને એક્સટર્નલ છે, તે લખાવી હતી,
અચ્છા હીરો અમારે ચાલ્યું નથી, અમારે બાયનરવી ઊંધી પટી
હું હું તમારે નેક્સ્ટ લેક્ચર ક્યારે ખબર છે, કે નઈ?
હું ખબર નઈ આજે તોરે જો હિનલ મેમનો હતું એમને સમજાવ્યું, ઓ વી વિશે નો વેબ નેજે ફર્સ્ટલુક આવે ઇન્ટર ટૂલ બોક્સની પ્રોપર્ટીરુ,
અને આઈડી આઈડી વિશે પછી એ એ ઇન્ટરફેસ વિશે સમજાય પછી બીજુ બધું એને આમ, ટેબલ ની ક્વેરી વિશે સમજાવી, કસ્ટમા ટેબલ સેલ્સમેન ટેબલ, ત્રણ ટેબલ વિશે સમજાય,
હમમ બરાબર
અરે ક્વેરી રન હે ન એટલે કે અમારે લખેલું, છ કે સાતરવેર જે પ્રેક્ટિકલ ના પેલા, કેમાં ડેટા આલાલા સે પડ્ડા ટેબલ સેલ્સમેન ટેબલ, અને કસ્ટમર એના પાછળ ક્વેરી એકસો છ કે ક્વેરી લે એમાંથી છ ચલાઈએ અમાઈ
હુંમમ. હા શેરી તો ઘણી બધી લાગે છે, પરંતુ એટલી બધી અઘરી નથી આ
અધરી નથી જો તમ સમજો તો કરી નથી અને અમારે બે વાગે લેકચર હતું, હ લેબ હતી, જે બીયાસર. એમાં ચલાય તો મારે તમારે પ્રેક્ટિકલ એ દેવું, શોટિંગ એટલે પેલા એ પ્રેક્ટિસ કરવા લો અને પછી એનું શોર્ટિંગ કરવાનું કેવું કે તમારે ઉપર નંબર ધારો કે એરિયા ના નંબર પ્રિન્ટ કરવાના અને નેચે નંબર પ્રિન્ટ થવા જોઈએ, હ તારો કે નંબર વન ની વેલ્યુ તમે અગિયાર આલી એવી રીતના નં ટેન હુધી વેલ્યુવા અને એક થી દસ નંબર વેલ્યુ પ્રિન્ટ થવી જોએ
હમ હમ. હા અમારે જો જે બીઆર સર એવું જ કરાય હતું કે લૂપનો યુઝ કરવાનો તો તે એરે આવે તેનો
હમ અને તમારે
આ જો યુઝર એન્ટર કરશે દસ વેલયુ યુઝર હા દસ વેલ્યુ એન્ટર કરેલી હોય કે પછી જે એન્ટર કરેલી વેલ્યુ હોય તેમને પિઅ પ્રિન્ટ કરાવવાની એવી રીતે એ રીતે જે પ્રોગ્રામ કરવાનો હતો. ત્યારબાદ અમારે તો જે સમય થઈ ગયો એના કારણે નીકળી ગયા પછી હજુ કાલે પણ લગભગ બે લેકચરથી એમાં એક તો લગભગ ગાદરી મેમની છે, એમાં ખબને હવે શું